હલો, અવાજ આવે છે મારી? હા, રાધે રાધે! કેમ છો?
રાધે રાધે! હું એકદમ મસ્ત છું, તમે કેમ છો?
હું પણ મસ્ત છું. આ જો સાંજ પડવાની, એટલે હવે રસોઈની તૈયારી કરીસ.
હા. સુ બનાવવાના છો, આજે?
પનીર બટર મસાલા અને કંઈક પ, અ, બનાવીએ બાજુમાં પરાઠા કે એવું કંઈક.
અરે, વાહ! બહુ સરસ છે. એમ પણ મેં સાંભળ્યું, તમે તો બહુ સારું ખાવાનું બનાવવા છો અને તમારું એક ચેનલ પણ છે ને યુટ્યુબ પર?
હા, હા, થોડું ટ્રાય કરી લઉં છું, હું પણ કઈ નવું નવું બનાવીને મૂકી દેઉં એના ઉપર, જેટલું આવડે એટલું.
અચ્છા, તો તમ
હલો,
તમને લાગે ખાવાનું બનાવવાનો બહુ શોખ છે!
હા, મને બહુ ગમે છે, જ રોજ નવું નવું બનાવવાનું, નવું નવું ટ્રાય કરવાનું, નવી વાનગીઓ લેવાની, મને બહુ જ ગમે છે!
નહીં, નહીં સારું છે! તો આ જે તમે યુટ્યુબ પર ચેનલ બનાયવો છે તો, મતલબ, એ કેવી રીતે તમને વિચાર આયો કે તમે યુટ્યુબ પર ચેનલ બનાવવાના?
નહી, હું છે ને ત્યારે જોતીને પેલા પણ કે બધા પોતપોતાનું આમ બનાવે છે, કરે છે તો એક દિવસ હું બેઠી હતી, તો મેં વિચાર કર્યો કે, ચાલ ને, મે આ વિડીયો બનાયવો છે તો હું મૂકું. આમ મને આમ થોડું મનમાં થયું, એટલે હું મૂકી દીધું આમ ધીરે ધીરે મુક, મુકતામુકતા મને શોખ ચડી ગયો એ વાતનો, તો મેં બનાવવા માંડી ગઈ.
હા, પણ તમને સારો એવો રિસ્પોન્સ મળી ગયો છે, મેં ઘણા જોયા છે, તમારા બહુ બધા સબસ્ક્રાઈબર થઈ ગયા છે.
હા, હા, એ બહુ વાર લાગી, એ કરતા પણ મળી ગયું મને.
હા, અને તમને એવી, સારી એવી ઈન્કમ પણ તો થતી હશે ને એમાંથી? સારી એવી ઈન્કમ પણ થતી હશે ને એમાં?
ના, હવે તો સ્ટાર્ટ નથી, થયું છે. હવે, ધીરે ધીરે મળસે.
નઈ નહી સારું છે, આ તમે બધી શરમ મૂકીને, લોકો શું કહેસે, એ બધું મૂકી કીને તો તમારું જે પેશનને તમે આવી રીતે તે મતલબ એક ચેનલના માધ્યમથી લોકો હ. પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તો ખૂબ જ સરસ છે.
એ જ કારણ છે કારણ કે બધા કેહે છે કે તમે હવે મૂકો છો તો તમને પૈસા મળતા હશે તમારા ફોલોવર્સ વધી ગયા હશે આમ તેમ બટ નહીં મને એના કરતાં જે મારી નવી નવી વાનગીઓ લોકો તરફ મળે છે. અને એ લોકોનો જે પ્રેમ મને મળે છે મને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે પૈસા કે આપ આપણું એ નથી ફેમ મને ઇમ્પોર્ટન્ટ નથી.
નઈ નઈ ખૂબ જ સરસ વાત છે. અને જોઓ ને તમારી આ બધી રેસીપી મેં ઘણી રેસીપીઓ જોઈ છે તમારી કે મતલબ જલ્દી-જલ્દી ફટાફટ બની જાય છે છોકરાઓના ટિફિન માટેની રેસીપી અને જે ઘરથી દૂર રહેતા હોય ઓફ ઓફિસ માટે કે સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ માંટે તો તેમના માટે પણ તમે સારી સારી એવી રેસીપી મકો છો મતલબ એ જોઈને છોકરાઓ જાતે પણ બનાવી શકે છે તો એનો રિસ્પોન્સ તમને ખૂબ સારો મળે છે મેં જોયું છે તમારા ચેનલમાં.
જોયું કે કેટલાક છોકરાઓ હોસ્ટેલમાં રહે છે આમ તેમ રહે છે અને ઇવન હું મારે આજુબાજુ પણ કેટલાક જણાને જોયા હતા કે એ લોકો એકલા બિચારા સર્વાઈવ કરે છે હોટલમાં રોજ રોજ એમનું ખાવાનું એમને જમતું નથી. તો એક દિવસ હું આમ જ વિચાર કરીને આ લોકો માટે જ બનાવીને મુૂકવા માંડી કે ચાલો મારા આ પ્રયાસથી કોઈની હેલ્પ તો થાય છે ને.
નહીં નહીં તમે ખૂબ સારું કામ કરો છો, અને તમારી રેસીપી છે ને બધી ઇઝી અને બહુ સારી એ તું મને એવી કોઈક રેસીપી જણાવશો. તમે
બધું ફટાફટ થઈ જાય એવી જ સોય છે બધી તમે જો એના પર છે.
હા તો તમે મને એવી કોઈક રેસીપી આપો ને કે જે હું પણ જલ્દી-જલ્દી બનાવી શકું.
જલ્દી તો હવે એક છે કે સવારે મોડું થતું હોય અને છોકરાઓને નાસ્તો બનાવવો હોય તો તમે અ રવો હોય ને એ છાસ માં પલાળી દેવાનું દસ મિનિટ એમાં જ બધા વેજીટેબલ્સ નાખી અને નાના નાના પુડલાઓ બનાવીને આપણે ટિફિનમાં આપી શકાય એ એકદમ કોઈક અને દસ થી પંદર મિનિટમાં બની જાય એવી વાનગી છે.
અચ્છા આ બું સરસ
અને એ માત્ર એ માધ્યમથી નાના છોકર છોકરાઓને બધા વેજિટેબલ્સ પણ શરીરમાં જાય કારણ કે આમ છૂટતાં તો એ લોકો ખાશે નહીં, પણ આમ એના એ લોકોને મળી પણ જાય અને રવો પણ શરીર માટે હેલ્ધી જ હોય છે.
નહીં નહીં ખૂબ જ સરસ છે. હું પણ ટ્રાય કરીશ મેં છે ને તમારી ઓલી મૂગ દાળવાળા પેનકેકવાળી રેસીપી પણ મેં ટ્રાય કરી. તે છોકરાઓને બહુ ગમે તી.
પણ એકદમ સરળ અને ઇઝી છે.
હા એ પણ એ પણ આપણ સેમ આવ જ વેજીિટેબલ બધું નાખીને પણ પેન કેક નામ આપી દીધું એટલે નાના નાના પેનકેક
હા બસ સેમ જ છે ઈ રવાની જગ એમાં મુગા મૂગની દાળ છે બસ
હા હા અને તમે એક વાર ખબરને એકદમ પ્રો ટિન રિચ સેન્ડવિચ વગર બ બ્રેડે તમે બનાવી હતી એ પણ બહુ સરસ હતી.
હા હા એ બધું સ્પ્રાઉટ થી બનાવી હતી હું એક વખત તો અને એક વખત વગર બ્રેડથી બનાવી હતી એ બધી માહરા યુટ્યુબ ચેનલ પર મૂકી છે અને ત્યાં તમને મળી જ જશે બધું.
હા હા હા મેં છે ને એ બધી ટ્રાય કરી છે તો ઘરે પણ બધાને બહુ ભાવિ છે બહુ સરસ બનાવો છો તમે એટલે બહુ મદદ થાય છે જેમ કે આજે તમે પનીરનું શાક બનાવાની છે તો એ કેવી રીતે બનાવવાના છો
હેલો શું કેવો છો
આજે તમે પનીરનું શાક બનાવવાના છો તો કેવી રીતે બનાવશો એની રેસીપી આપજો ને
હા એ એ તો આપને પનીરને ક્ય આપણે શું કહે છે આપણે પનીરને ક્યુબને કાપીને પછી હળવા તેલમાં થોડું થોડું સેલો ફ્રાય કરી લેવાના ચલા થોડું આપણે હળદર નાખવું હોય તો એ પણ નાખી શકાય પણ એને સેલો ફ્રાય કરી લેવાના સેલો ફ્રાય અ કરીને પછી એ એને છે ને એને સોફ્ટ અને ટેસ્ટી લાગે છે એનાથી
હા
કડાઈ મા બટર ના તેમાં ડુંગળી ટમાટર અને મસાલો નાખ નાખો મસાલા એટલે કે આ જ આપણા બેઝિક હોય ને હળદર મરચું ધાણા પાઉડર ગરમ મસાલો ગરમ મસાલો હું ઓછું પ્રિપેર કરું કારણ કે કોઈને ગમતું હોય કોઈને ન ગમતું હોય તો હા આ બધું આમ થોડું એને પણ સેલો ફ્રાય કરી બ અને પછી એને ગ્રાઇન્ડ કરીને એની ગ્રેવી બનાઈ લેવાની ઠંડુ એમાં તમે કાજુ અને મગતારીના બીજ પણ નાખી શકો છો એનાથી શું રેસ્ટોરન્ટ જેવુ સ્ટાઈઇલ મળશે ટેસ્ટ મળશે તમને પછી હા અને બસ આ ગ્રેવી રેડી થઈ જાય એટલે પછીની પ્રક્રિયા તો તમને ઇઝી જ લાગશે મેન આ ગ્રેવીનું જ કામ છે છે
હા ચલો ને હું પણ ટ્રાય કરું એમ પણ હું તમારી આટલી બધી રેસીપી તો ટ્રાય કરો મારી ઓલી દાલબાટીવાળી રેસીપી પણ મને બહુ સારી લાગી હતી
હા હા એ તો બહુ જ ઈઝી છે બનાવ
હા એટલે હું એ પણ અ બનાવાને બે ત્રણ વાર મેં બનાવી છે એટલે મને
બનાવો છો ચટણી શું કે તમે બનાવો છો ને એ બનાવો તોજ સારું લાગે ટેસ્ટમાં.
હા હા શું બનાવીએ? હા હા હા હા ઠેચા ઠેચા હા એ તમે કેવી રીતે તે બનાવવો ઇ જરા મને બતાવજો ને.
એ આપડા માર્કેટમાં નહી મળતા હોય લાંબા લાંબા મરચાં જાડા હા ઈ લાવાનું અને એમને કૂટવાના આપણે એમાં જ કૂટીને પછી એને આપણા તેલમાં રાય જીરું નાખી એને મરચાં નાખવા થોડું હળ દર નાખવાનું અને મીઠું નાખવાનું બસ પછી એને અ મૂકી દેવાનું પછી જેમ એ થોડું શેકાઈ જાય એના અંદર થોડું મીઠું નીચોવી દેવાનું બની ગયું એ બોજ ઈઝી છે એ પણ.
હા અને એ દાળબાટી સાથે બહુ સારું કોમ્બિનેશન
બહુ જ સારું લાગે છે અને દાલબાટી બનાવો ને તો ખાસ કરીને ધ્યાન રાખવાનું કે તમે જ્યારે બાટીનો લોટ લેવ ને તો એના અંદર થોડોક રવો થોડો વેસણ એ પણ તમે નાખશો ને તો એ એકદમ સોફ્ટ બનશે.
અચ્છા આ સારી તમે હા આ સારી શીખ બતાવી મને નહી ખબર હતી હું ખાલી છે ને ઘઉંના લોટની જ બનાવતી હતી.
હા નહી બનાવે છે ઘઉંના લોટની પણ તમે જયારે આ રવો અને કોઈ વાર વેસન પણ તમે એમાં એડ કરશો ને તો તમને થોડુંક વધારે સારું લાગશે.
તો આપણે એમાં થોડું આપણા ડાયજેસ્ટ માટે થોડોક એમાં
હા નાખી શકાય અજમો ક્રશ કરીને નાખી દેવાનું એમાં.
તો શું થોડું પચવામાં આપ
હા ઈઝી પડે અને દાડો પણ તમારે છે ને પાંચ પ્રકારની જુદી જુદી દાળો લેવાની કા તો હવે માર્કેટમાં મિક્સ દાળ નું મળે જ છે ઈ લઈ આવવાનું એનાથી દાળ બનાવવાની અને બહુ જ સરસ લાગશે પછી તમે લીલો કાંદો છે આ ઠેચો છે અને પછી લિંબુ નીચોડીને ભરપૂર ઘી નાખીને ખાવ આનંદ આવી જશે તમને.
ના ના હું ચોક્કસ ટ્રાય એમ પણ છે ને મને તો તમારી બધી રેસીપી બો મેં તમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કર્યું છે કેવા સારા સારા તમને મેં કોમેન્ટ પણ કર્યા છે.
હા હા એ તમારો આભાર એ બધું કરવા માટે.
નઈ બસ આવી રીતે જ આગળ વધતા જાઓ તો બહુ સરસ તમારું ચેનલ ગ્રો કરશે. અને મને છે ને તમારી ઓલી શિયાળા સ્પેશિયલથ જે તમે હળદરનું શાકની રેસીપી નહીં મૂકી હતી શિયાળા સ્પેશિયલ એ તો મને સૌથી બેસ્ટ લાગ્યું મને એટલું બધું ગમ્યું ને મેં પોતે પણ ટ્રાય કર્યું હતું એ બનાવવાની અ થોડુંક જ બનાયવુ તું પણ જેમ જેમ તમે કીધું તું ને એવી રીતે બનાવ્યું તું બોવ સરસ બયનું તું.
હા નહીં નહીં એ તો શિયાળા માટે બહુ જ સારી અ અ સબ્જી છે કારણ કે એ ફક્ત શિયાળામાં જ બનતી હોય છે અને એ શિયાળામાં જ ખાવાની આપણને મજા પડે છે. કારણ કે બહ ગરમીની હોય ને તો એ શિયાળામાં જ સારી લાગે.
એટલે તમે ટાાઈટલ પણ એવું જ રાખ્યું હતું ને શિયાળા સબ્જી હ તમે તો થમ્બનેલ પણ બહુ સારા સારા રાખો છો.
હા.
હા. નહીં નહીં એટલે મેં ટ્રાય તો કરું જ છું. અને એમાં તો ઘી ભરપૂર માત્રામાં જોઈએ ને.
હા હા હા, ઘી. તો આમ ઉપર તરવું જોઈએ. બધા આમ મને કમેન્ટ આવ્યા આટલું બધું ઘી, આટલું બધું ઘી. બટ, આ ઘી જ સારું છે. એના માટે ઘીમાં જે બનશે તો જ તમને ટેસ્ટ આવશે. અને સારી લાગશે.
હા, અને આપડે ક્યાં રોજ ખાતા હોય? વરસ.
હા, એજ તો જે તો શિયાળામાં આપડે બધા મેથી પાક ને, આ બધા. ખાઈએ તો એ પણ ખાઈ લેવાનું, મહિનામાં ત્રણ ચાર વાર ખાઈ લેવાની. શું ફરક પડે છે?
ચલો ક ક મળશું પછી ફરી કોઈ વાર. બાય બાય.